હા કેમ છો મજામાં
બસ બસ મજામાં તમારે કેવું ચાલે છે ઘરમાં બધા મજામાં
હા હા બધા બધા જ મજામાં ત્યાં
બસ બસ મજામાં હા તો હું વિચારતી હતી કે આજે આપણેે ગામડાનું જીવન અને શહેરના જીવન પર થોડી ચર્ચા કરીએ એમ કારણ કે આજકાલ ઘણા લોકો ગામડામાંથી શહેરોમાં રહેેવા જાય છે. જયારે કેટલાક લોકો શાંતિ માટે ફરી ગામડા તરફ વળે છે.
હા આ ખુબ રસપ્રદ લાગ્યું મને ગામડા અને શહેર બંનેની પોતાની અલગ અલગ ઓળખ છે જીવનશૈલી અને વિશેષતાઓ છે બંનેમાં ફાયદા પણ છે અને કેટલીક મર્યાદા પણ છે.
હા એ તો તમે સાચી વાત કીધી કે બંનેમાં ફાયદા પણ છે ને કેટલીક મર્યાદાઓ પણ છે. અ મેં કહ્યું એમ કે કેટલાક લોકો જે છે એ અ ગામડામાં થી શહેર તરફ વળે છે. હવે એ લોકોના જો આપણે નજરે જોવા જઈએ તો એ લોકો મને લાગે ત્યાં સુધી શહેર તરફ જે છે એમના ડેવલોપમેન્ટ માટે આ આવતા હશે. કારણ કે ગામડાઓની અંદર શાંતિ હોય બધું જે છે. અ આપણો પરિવાર હોય ઘર હોય. પરંતુ તહીંયા કેવું હોય કે અમુક જે બેઝિક જરૂરિયાતો હોય એ નથી હોતી. જેમ કે આપણે દવાખાનું લઈ લો, માર્કેટ લઈ લો. પછી મોલ્સને એ બધું લઈ લો. કારણ કે અ થાય છે કેવું કે જયારે કોઈ પણ બીમાર પડે કે કઈ પણ હોય. તો અમુક વાર ગંભીર બીમારીમાં જે તાત્કાલિક જે છે સારવારની જરૂર પડતી હોય છે. ત્યારે જે જે છે એ ગામડામાં એક બેઝિક જ દવાખાના હોય છે. એની ઉપ ઉપરની સારવાર માટે આપણે શહેરમાં જવું હોય, જવું પડતું હોય છે. તો એના કારણે અમુક વાર કેવું થાય છે કે લેટ થવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય છે. ઉપરાંત બેંક જેવી જે સમસ્યાઓ છે. એ જે ગામડાની જે બધી બેંકનું કામ હોય એ શહેરમાં જ અમુક જે બ્રાન્ચ હોય એમાં થત તું હોય છે. તો એમાં પણ નાનામાં નાના કામ માટે આપણે ધક્કા ખાવા પડતા હોય છે લોકોને. તો એના કારણે જે છે એ અ લોક લોકો જે છે એ શહેર તરફ વળતા હોય છે. તો આ બધું જે છે એ એમની દ્રષ્ટિએ છે જે લોકો શહેર તરફ ગામડાથી જાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને અ ગામડા ગામડાનું વાતાવરણ સ્વચ્છ અને કુદરતી હોય છે. ત્યાં હરિયાળી, ખેતરો, વૃ વૃક્ષોને શુદ્ શુદ્ધ હવા હોવાથી છે ને લોકો પ્ર પ્રકૃતિ નજીક રહે છે. એટલે જેમને આ વાતા અ સ્વચ્છ વાતાવરણ અને હરિયાળી ખેતરો. એ વધારે એ એ તરફ આકર્ષાય છે ને તો એ લોકો અ ગામડા તરફ ગામડામાં રહે છે. અને ગામડામાં લોકો છે ને એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. ગામડામાં ગામડાના લોકો વચ્ચે પ્રેમ, સહકાર અને ભાઈચારો વધુ જોવા મળે. કોઈ મુશ્કેલી આવે તો બધા મળીને મદદ કરે. અને ગામડાનું જીવન એટલે આમ કુદરત કુદરત પાસે કુદરત પાસેનું જીવન અને શાંત મન આપણું શાંત રહે છે. અને લોકો એવું નહીં કે પોતપોતાના જ કામમાં વ્યસ્ત હોય. લોકો અ આજુબાજુના લોકોને પણ ઓળખતા હોય અને અ પ્રેમ ભાવથી રહેતા હોય છે.
હ હા એ વસ્તુ હું નકારી ન શકું. તમે કહ્યું એમ કે ગામડાનું જીવન અ લોક અમુક લોકો શહેર તરફ વળે છે એ સાચી વાત છે. પરંતુ ગામડાના જીવનમાં જેમ તમે કહ્યું એમ કે લોકો વચ્ચે સદભાવ હોય છે. અને સૌથી વધારે ઘણું રેર થઈ ગયું છે જે શુદ્ધ વાતાવરણ અને શાંતિપૂર્ણ વાતાવરણ. એમાં તો સો ટકા જ છે જે ગ્રા ગ્રામ્ય જીવન અ વિજેતા બને. કારણ કે ગામડામાં જે લોકો આજ પણ ખેતી કરે છે. તો અ ખાલી વાત વાતાવરણ નહી એ લોકોના ખાન પાન બધાની અંદર બધું ઓર્ગેનિક હોય. ખેતરમાંથી જ આયલું હોય તો તહીંયા એને લીધે છે જે એ રોગ પણ ઓછા થાય છે. ઘરે જ શાકભાજી ખેતરમાં શાકભાજી ઉગાડે ઘરે જ દૂધ, છાસ, ઘી, બનાવે. અને અ તમે જે વાત કરી કે અ આજુબાજુના લોકોને પણ ઓળખતા હોય છે. તો પોતાના પણું વધારે જોવા મળતું હોય છે. અ જો ઘરમાં છાસ, ઘી બધું બનાવે તો આજુબાજુ વેચે છે. કોઈને નુકસાન થાય તો એમને આર્થિક રીતે મદદ કરે છે. જયારે શહેરમાં જી એવું નથી હોતું શહેરમાં તો અમુક વાર મેં એવું સાંભળ્યું યુ છે કે બાજુમાં પણ રહેતું હોય ને એ પણ અમુક લોકોને નથી ખબર હોતી. કારણ કે એટલું બધું સોશિયલાઈઝ નથી. પરંતુ ગામડામાં એવું ન હોય, ગામડામાં તો એવું હોય કે અ મહેમાનવતી પણ ખુબ હોય એમ તમને તમે એમના ઘરે ગયા હોય તો તમને જમાડીને જ મોકલે. એવું તેમ એનો રિવાજ જ હોય અતિથિ દેવો ભવ એ વસ્તુમાં એ લોકો ખૂબ માનતા હોય. અને એ લોકો ભલે ઓછું ભણેલા ગણેલા હોય પરંતુ એમનામાં સમજ સંસ્કાર, સંસ્કૃતિ આ બધાનું જે છે એ સમન્વય વધારે જોવા મળત તો હોય છે.
હા એ તો તમે ઘણી સારી વાત કીધી. અને તમે આગળ કીધું એમ કે ગામડામાં પણ આપણને કેટલીક મુશ્કેલી જોવા મળે છે. કેટલીક કેટલાક ગામડાઓમાં છે ને સારી હોસ્પિટલ, ઉચ્ચ શિક્ષણ, રોજગાર અને જાહેર પરિવારની સુવિધાઓ ઓછી હોય છે તો એમને, અ આની બધી પણ મુશ્કેલીઓ જોવા મળે છે. કોઈને જો સારવારની જરૂર હોય. તો તેમને શહેર તરફ જવું પડે છે હોસ્પિટલ હોસ્પિટલ માટે. અને અત્યારે તો ઘણા વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ શિક્ષણ માટ તે શહેર તરફ જ જાય છે અને અમુક વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે. અ જેમાં એ આવવા જવાના જ આવવા જવાનો સમય અને ખર્ચ એ ઘણો વધી જાય છે જેથી એ પૂરતું શિક્ષણ પર ભાર ધ્યાન આપી શકતો નથી એ વિદ્યાર્થી. અને રોજગાર રોજગારની વાત કરીએ તો એમાં પણ એવું જ થાય છે કે ગામડાઓમાં. રોજગારીની તકો આપણને વધારે જોવા મળતી નથી તો રોજગાર માટે પણ લોકો છે ને શહેર તરફ જાય છે શહેરમાં આપણને રોજગારીની તકો સારી અને આપણું ભવિષ્ય પણ આપ પણ ને ઉજ્જવળ જોવા મળે છે તેથી ઘણા લોકો છે ને શહેર તરફ હવે જઈ રહ્યા છે.
હા એ તો તમે સાચી વાત કીધી કે અ અત્યારે ઉજ્જવળ ભવિષ્ય માટે લોકો શહેર તરફ જઈ રહ્યા છે. એ વાત તો નકારી ના શકાય હવે બીજી એક વસ્તુ જે છે એ કહી શકાય કે હા ગામડા શેરની શેર જીવનની અંદર આપણને ડેવલપમેન્ટ મળે છે, સારી તકો મળે છે. પરંતુ એની સામે ઘણા ગેરફાયદા પણ જોવા મળે છે. શહેરી જીવનમાં ભલે તકો મળતી હોય પરંતુ જીવન સ્તર જો તમે જોશો જીવનની ગુણવત્તા જોશો કારણ કે બધી વસ્તુમાં મિલાવટ આવી ગઈ છે આપણેે એવું કશું આપણે ગેરંટી ના આપી શકીએ કે કઈ વસ્તુ શુદ્ધ છે કઈ વસ્તુ શુદ્ધ નથી કારણ કે બધી વસ્તુમાં કઈ ને કઈ આપણને મિલાવટ કોઈ વસ્તુ શુદ્ધ જોવા નથી મળતી આપડણે જે છે દૂધ પણ આપડણે શું કરીએ કે પ્લાસ્ટિક ના પેકેટ્માં લેતા હોય આપણે ગામડા જેવું નહી. કે જે છે એ આપણે આપણને શુદ્ધ મળે આપણે દોયલું તાજું મળે એવી રીતના બીજી બધી વસ્તુમાં પણ એવું છે હવે આપણે કઈ અને લોકોનું જીવન જે છે એટલું ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે લોકો એટલા બિઝી થઈ ગયા છે કઈ બી ખાવું કરવું હોય તો એ પ્લાસ્ટિકની બેગ્સમાં ઓનલાઈન ઓર્ડર કરે એટલે પ્લાસ્ટિકની બેગસમાં આવે. એના લીધે છે એ આપણા શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સ જમા થાય. તો જેટલું આરોગ્ય વ્યવસ્થા જેટલી વધારે છે એટલું જ જે છે એ જીવનશૈલી પણ બહુ ફાસ્ટ થવાને કારણે લોકોમાં રોગચાળો પણ વધી ગયો છે અને અ બીજી એક વસ્તુ એ થાય છે કે ડેવલોપમેન્ટ જે છે શહેર તરફ વધારે જોવા મળે છે. તો એ એ એમાં કેવું છે કે વૃક્ષો કપાય તો શહેર તરફ વધારે કપાય તો ગરમી જે છે અને જે એની જ એ શહેર તરફ બધું જોવા મળે ગામડા કરતા હા ગામડામાં જે છે પાણી ભરાવાની એ બધી સમસ્યાઓ થઈ જાય પરંતુ એની સામે જ એ આ જે બધી આડઅસર જે છે એ શહેર તરફ વધારે જોવા મળે તમારે જો ઠંડક જોઈ હોય તો તમે પાંચ વૃક્ષો નીચે બેસો ગરમીમાં તો તમે તરત ઠંડક મળી જાય. તો એવા ગામડાની અંદર તો બધે વૃક્ષો જ વૃક્ષો જોવા મળે છે. તો તો અહીંયા વાતાવરણ શુદ્ધ જોવા મળે છે. ઓક્સ દિલ્હીમાં તમે જોશો કે અત્યારે ઓક્સિજન જે શુદ્ધ હવાથી નથી મળે અહીં ઓક્સિજનનું પ્રમાણ હવામાં ખુબ ઘટી ગયું છે એ બધી સમસ્યા તમે જો ગામડામાં જ તમને નહી જોવા મડે.
હા અને આજકાલ તો ગામડામાં પણ ઘણી નવી સુવિધાઓ આવી રહી છે. હવે તો ગામડામાં ઇન્ટરનેટ સારી શાળાઓ આરોગ્ય કેન્દ્રો અને બેન્કિંગ અને ડિજિટલ સેવાનો પણ વિકાસ થઈ રહ્યો છે. એટલે હવે ગામડામાં પણ જે દૈનિક જીવનમાં જે જરૂરિયાત હોય ને એ માટેની પણ સુવિધાઓ હવે થઈ ગઈ છે. ઇન્ટરનેટ ઇન્ટરનેટ પણ આપણને મળે. અને હવે તો સરકારી શાળાઓ અ શાળાઓ પણ હવે ગામડે ગામડે વિકસાઈ રહી છે અને તેથી બાળકોને છે ને હવે શહેર તરફ જવું પડતું નથી. અને આરોગ્ય કેન્દ્રો પણ આરોગ્ય કેન્દ્રો પણ હવે વિકસિત થઈ ગયા છે. બધી જ સારવાર ગામડાના આરોગ્ય કેન્દ્રમાં થઈ શકે છે અને હવે બેંક બેંકિંગ ની વાત કરીએ તો બે બેંક પણ દરેક ગામડામાં છે ને હવે સ્થપાઈ ગઈ છે. તો બેંક માટે પણ છે ને દ લોકોને છે ને શહેર તરફ- જવાની જરૂર પડી પડતી નથી એટલે આ સુવિધાઓ- હવે સર સરકાર એની તરફ ઘણું ધ્યાન આપે છે.
હા એ વાત તો તમે સાચી કીધી- તો આના તરફથી એક સોલ્યુશન આવે કે- અ ની કમી છે જેમ તમે જેમ કહ્યું એમ- કે અત્યારે તો ગામડામાં પણ બધી સુવિધાઓ થઈ ગઈ છે. પરંતુ જો ગામડામાં બધી સુવિધાઓ ગામડાની જે ઓરિજિનલ સારી વસ્તુઓ છે. એને હટાયા વગર થાય તો એની એક જે ખોટી વસ્ત જે- આપને ઘેર લાભ છે એ પણ થ જાય અને એનો લાભ જે ગામડાનો- ઓથેન્ટિક દ પડે તો એ રીતે જો શહેરમાં થઈ જાય- કે ડેવલપમેન્ટ પણ થાય પણ એની સાથે સાથે વૃક્ષારોપણ પણ થાય. એનું જે લોકોને જે આડઅસર થઈ રહી છે વાત- વાતાવરણ બદલાવાથી કે ડેવલપમેન્ટના કારણે- એ જે છે ઓછી થતી જાય લોકો પોતાના ઘર માં બાર વૃક્ષ વાવતા થઈ જાય- અને જે ફાસ્ટ લાઈફ છે એ ઓછી કરતા થઈ જાય. થોડું એમને વસ્તુઓ કઈ જગ્યાએથી આવે છે કઈ જગ્યાએથી નથી આવતું કઈ ઓર્ગેનિક છે કઈ નથી? એ વસ્તુ જોતા થઈ જાય અને સારી વસ્તુ કન્ઝ્યુમ કરતા થઈ જાય. તો એમનું જે હેલ્થ જે છે એ આગળ આવે છે અને- અ આ બધું એક સમન્વય જોવા મળે ને સારા અને ખરાબનું એ જો બેલેન્સ રાખે- તો ના ગામડાનું જીવન બહુ સારું રહેશે ના શહેરનું જીવન બહુ સારું કે ખરાબ રહેશે- જ વ્યક્તિ જ્યાં પણ રહે શહેરમાં કે ગામડામાં બંને જગ્યાએ એક પોતાની શ્રેષ્ઠ લાઈફ જે છે. એ જે છે એ જીવી શકશે?
હા એ તો તમે ઘણી સાચી વાત કી હતી કે- આ બધા ઉપાયોને આપણે જો ધ્યાનમાં રાખીએ ને તો ગામ અને શહેર- બંને વચ્ચેનોો તફાવત ધીમે ધીમે ઓછો થઈ જાય છે. આપણેે ગામડામાં પણ ગામડામાં અ- જો આવી રીતે સુવિધાઓ જે સરકાર અત્યારે એની પર ધ્યાન આપે છે એ બધી સુવિધાઓ કરે અને શહેરમાં પણ આપણેે ધ્યાન રાખીએ કે વૃક્ષો પણ વાવીએ અને કુદરતનું પણ આપડણે ધ્યાન રાખવું જોઈએ આ બંને ઉપાયોથી છે ને ગામ અને શહેર વચ્ચેનો તફાવત હવે ધીમે ધીમે આપડો ઓછો અ કરવો જોઈએ સારું તો આ બધી વાતો પછશે જ નહીં ચાલુ ચાલું જ રહેશે
હા તમારી સાથે વાત કરીને મને ખુબ આનંદ થયો ઘણું બધું જાણવા મળ્યું એ બદલ તમારું ખૂબ ખૂબ આભાર અને ફરી નવા વિષય સાથે મળીએ
સારું સારું પછી મળી
હા
હા